સાગરભાઈ કેમ છો સાગરભાઈ બસ મજામાં શું કરું છું બસ અમારી મજા
બેઠા કોને એવું એમ ને જમી લીધું બધા
હા અમે જમી લીધું હો તમે સરસ સરસ લો શું ક આજે શું ચર્ચા કરીશું આપણે
આજે શું ચર્ચા કર એવું છે એમને
હમ
હમ
આપણેે ચર્ચા કરીએ જીવનમાં મુશ્કેલીઓ ઘણી આવતી હોય છે
હ
બરાબર તેના ઉપર ચર્ચા કરીએ હેલો અવાજ આવે છે અમારો એમ કવ છું જીવનમાં મુશ્કેલી હા જીવનમાં જે મુશ્કેલી આવતી એના ઉપર ચર્ચા કરીએ
હા
જીવનમાં તકલીફો આમ સેલી લાગે છે હા હા
એ બધો દીવાર હમ
નિવારણ કરવું પડે એક એક ત્યારે જ સોલ આઉટ થાય
ત્યારે જ
બરાબર જો આપડે હિંમત હારી જઈએ તો કશું થાય નહી
નાહી એ એઈ તો એક એક તકલીફ ન એક હમ
એવી કઈ કઈ તકલીફો છે કે જે આપણને આમ મુશ્કેલી લાગતી હોય પાછોથી આમ થઈ જાય ફટાફટ
હમ એવી તકલી તો ઘણી આવે છે કે આપડે સ્કૂલ ટાઈમ ી ગયા ત તો કે સ્કૂલ મળી કરવું પડશે યાદ રાખવું પડશે આપડે નાનપથી યાદ કરીએ તો આપડે એવી તકલીફ ઘણી આવી છે આપણા પાસે રામબયા ક્રિકેટ રમતા હતા તો કે આપડે બધા રન કરી દઈશું પણ આપણે કોશિશ કઈ હાર નહી મારવાની એવું
બરાબર પણ જો કોશિશ કરી તો સફળતા મળી ને
હા મળી મળી
બરાબર જો એ વખતે હિંમત હારી અને એક ક્રિકેટ જ છોડી દીધી હોત કે હું તો નથી કરી શકતો
ના ના તો તો ત્યારથી જ હાર માનવી પડો છ આપડે ત્યારથી જ હાર માનવી પડો પણ કોશિશ કરી હિમત રાખી આપડે અને રમ્યા એટલે આપણે સફળ થઇ ગયામાં
સફળ થઈ ગયા બસ જીવનનુંું એજ લક્ષ્ય છે કોઈ પણ તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ બરાબર તો જે તે ફિલ્ડમાં ગયા તો એ ફિલ્ડમાં જો પાસાા પડ્યા ને તો આપડણે ગયા
સાચી વાત છે એ તો છેજ
ફિલ્ડ ને પાર કરવી હોય ને
હમ
તો આગળ ને આગળ ધક્કા મારવા પડે
અ પડે
બરાબર મતલબ પ્રયત્ન કરવો પડે એમ આગળ ને આગળ જે થ ું હોય એનાથી જે આવતું હોય એ પ્રમાણે એમાં ધક્કો મારીને આગળ વધવું પડે
પડે એ તો છેજ
બરાબર આવી રીતનું આખું જીવન જીવન નું ચક્ર દરેક નું જીવન ચક્ર આ રીતે જ ચાલે છે
ચાલે છે
પણ અમુક માણસો શું કરે છે જે કેવાયમ મને એક ભાઈ એ કીધું તું અમે એક જગ્યાએ ગયા થા
હમ. હમ.
તો ચર્ચા કે એને એવી ચર્ચા કરી કે અમુક લોકો કે બુદ્ધિ નો ઉપયોગ જ નથી કરતા. બરાબર. અને હવે હ સાચી વાત છે બરાબર કે બુદ્ધિ નો ઉપયોગ નથી કરતા માની લો કે દોડીિયા ઉપાડે છે.
હમ. હમ.
કડીિયા ગામ
હા હા.
તો બુદ્ધિ નો ઉપયોગ કરીને એને કારીગર બનવું
હા હા
ખિયાલયન.
ક્યા તો છેજ નહીિ તો તમે બુદ્ધિ નો ઉપયોગ કરો તમે એનો માઇન્ડ વાપરો પછી એના કારીગર બનો પછી તમે આખું તમારું સકર તૈયાર કરી શકો
બસ એ એ રીતે જ છે તો ક્યાનો મતલબ શું છે કે તમે તમારી થોડી ગણી તમે ધારો કે આજે કોઈ પણ ફિલ્ડમાં એન્ટર થયા હવે આજીવન તમે એમાં ક્યા મતલબ કિયા કામ જે કેવાય મજ રી કર જાઓ તો તમારી પાસે એને પય કે નસીબમાં કોઈ નહી એમ કે મજૂરી જ છે પણ મજૂરી જોય ને આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરતા નથી એટલા માટે
તો જીવનમાં આપણે બુદ્ધિ નો ઉપયોગ કરવો જોઈએ આવું એમે નિષ્કર્ષ કાઢ્યો હતો એમ
હા હા ફરીમાંગીયા ત્યારે
હા ચર્ચા કરી અમે અને ચર્ચા કર્યા પછી અમે આવો એક નિષ્કર્ષ કાઢ્યો કે બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.
જોઈ હા.
બરાબર પણ અમુક ફિલ્ડો એવી છે કે બુદ્ધિ નો ઉપયોગ વધારે કરવા જઈએ ને તો આપણે પાછું ઠેલઈ જઈએ પાછા પાછા પડી જઈએ. ની લાઈન છે હવે આપણે ડાયરેક્ટ મેડિકલ કરીને બે્યાસ
હમ તો ના ચાલે. હમ તો ના ચાલે કરીએ.
તો ના ચાલે કારણ કે આપણે શું ડાયરેક્ટ બુદ્ધિ ચલાવી.
સા સાચી વાત છે.
બુદ્ધિ ના ચલાવાય એમાં તમારે એ લાઈનમાં સફળ થઈ અને પોતે એની અંદર રહી ને પછી સફળતા મળે
સાચી વાત છે.
જીવનનો અનુભવ ક છું કારણ કે અમુક જગ્યા અમે અમે ભૂલો કરી છે અમુક જગ્યાએ.
હમ
કે એકલી બુદ્ધિ જ ચલાઈ
ઓ પણ એકલે હમ પણ એક એટલી બુ્િથી તો કામ નહી ચાલતું ઈતો કોઈ ભી હોય તો એ હમ, નથી. ગી જ ત્યાંનો અનુભવ લેવો ફિલ્ડ નો અનુભવ લેવો પડે પેલો ફીડ નું જાણવું પડે, કઈ રીતનું છે, પેલું પગતિું ભરવું પડે, પછી આગળ વધવું પડે,
હમ એ રીતે જ હમ તોજ મેડિ કલ લાઈન કરવા બેસીએ પણ મેડિકલ નો અનુભવ જ ના હોય ના કશું જાણકાર હોય તમે તો કઈ દવા ક્યાં આપીને શું કરું કશું જ ના કરી શકીએ આપડણે હમ એવુંજ
બરાબર છે
હમ બસ બીજું ચાલે જાય છે કોને
બરાબર જીવનમાં નાની મોટી મુશ્કેલીઓ તો આયા કરે બરાબર એમાં હિંમત ના હ હિંમત ની વાત કરીએ. તો એવા ઘણા લોકોએ હિંમત કરી છે બરાબર કે સમય તો મુશ કેલી જનો હતો એમ.
હાચી વા મુશ્કેલ
પણ એજ મુશ્કેલીના સમયમાં એ લોકોએ હિંમત વધારી અને આગળ વધ્યા જેમ કે શિવાજી મહારાજ
હા.
હવે એમને લડવાનું હતું ઘણા લોકો સામે હવે એમની જોડે એમ કવાય કે બે ચાર ટટ્ટુ અને થોડા ઘણા પૈસા થોડી ઘણી બસ આવું થોડુંક હતું ક મતલબ ચાર પાંચ માણસો એમ. બે ચાર ટટ્ટુ એટલે એ કિયા અટકતુ માણસો એટલે નોર્મલ એક આમ એવા કોઈ એવા
માણસ.
લડત વર કેવા નથ
હમ્મ
તો એવા નોર્મલ માણસો હતા એમની જોડે અને થોડાક પૈસા હતા. પણ છતાં એમની હિમત હતી એમ એમની અંદર
હા હા.
અને લગભગ ખાસા એવા કિલ્લાઓ જીત્યા તા એમને એકવીસ કિલ્લા કે એવું કઈક જીત.
હા પણ એમને હિમત કર્યું સાહસ કર્યું. ત્યારે એ સક્ષમ બન્યા
હમ્મ
હિંમત ના કરી હોત સાહસ ના કરી હોત તો પાછા પડી ગયા હોત તો ભાઈ કિલ્લા જીતી જ ના કર્યા હોત.
બહોત સાચી વાત
એજ.
આવા તો ઘણા લોકો છે કે જેમના આપણે જીવનો જોઈએ ને તો આપણને એમ જ લાગે કે કે ખરેખર શું તાકાત હશે એમની જોડે એમ
હા એમને હિંમત મળી ગઈ એવી એમને સત્તા એવી મળી ગઈ એમ કે હું આ કરી શકીશ મારે કરવું જ છે એમ.
હમ સાચી વાત પછી એક વ્યક્તિ હતા એમની જોડે તાનાજી- હમ તાનાજી માલકર એવું કઈક નામ હતું અને એમના ઉ પર તો એક મવી પણ છે.
હમ્મ હમ્મ.
તમે મવી જોઈ શકો છો ઓનલાઈન યુટ્યુબ ઉપર તો જોરદાર મુવી છે. અને એ તાનાજી ને જયારે એવું કેવાય છે. કે શિવાજી જયારે અ તાનાજી ના છોકરી ના લગ્ન હોય છે.
હા.
એટલે તાનાજી એમની દીકરીની કંકુત્રી શિવાજી મહા રાજ ને આપવા જાય છે એમના ખાસ મિત્ર હતા શિવાજી હા એટલે કંકોત્રી આપવા જાય એટલે કંકોત્રી આમ કેડ હું ભાઈને આપીને આવું ભાઈ બંને એમ
હા.
પણ મિત્રતા એવી કે ભાઈબંધ જો હવે બીજું જ કહી દે તો ભાઈબંધ શું કરે કંકુ આપવાની રવા દે છે.
કવા દે છે.
અને કે આપડણે આ કિલ્લો જીતવાનો છે અહિયાંયા આક્રમણ કરવાનું છે.
હમ્મ હમ્મ.
બરાબર તો એની વાત વળવી જ પડે મિત્ર ની પેલી વસ્તુ રહી ગઈ અને લડવાની વાત આવી ગઈ તો લડવા તૈયાર હતા.
તે હા એ તો સજ
એ વ્યક્તિ અઠ્યાવીસ કલાક અઠ્યાવીસ કલાક એટલે એક દિવસને
ચાર કલાક હમ ચોવીસ કલાક હમ રાત દિવસે ચોવીસ કલાક એક દિવસ
બરાબર અને ઉપર ચાર કલાક બીજા
હમ
હાથમાં તલવાર જીકી આમ લીધી સમમ જો કે ટાલ હતી એક હાથમાં તલવા અને એક હાથમાં ટાલ
તાલ
અને હાથમાંથી ાલ તૂટી ગઈ
હમ
બધા કા હાથ ઉપર પાસાા ચીલ્યા અને ટાલ તૂટ ટી ગઈ ને બધાા હાથ ઉપર જીગ્યા એટલે એમના માથામાં જે ફાળય્યું હતું ને એ બીજા હાથ ઉપર વીંટી દીધું અને એ ફાળિયાગર પાછા કાચી ક્યા
સાચ હમ
અને અડતાલીસ કલાક સુધી આ સોરી અઠવીસ કલાક સુધી લડ્યા પછી એમનો જીવ ગયો
ઓ
આવા વીર વીર પુરુષની આપણે વાત સાંભળીએમ એકબીજાએ
હા
મેં પણ તાજી કરી હ શિવાજી ના સાથે જે તાનાજી હતા ને
હા
એમની તાનાજી માલકર કેવી એટલે આવી રીતની એક સ્ટોરી હતી એમની બરાબર અને એવું કોઈ સ્ટોરી વિશે કોઈ જાણતા હોય કે તમે કોઈ એવું જાણતા હોય તો કહી શકો છો એ હું
હમ સમજી ગયયો હ એવા તો આપડે જઈને રાણી લક્ષ્મીબાઈ હતા ને એમની પણ બહુ મોટી કહાની છે રાણી લક્ષ્મીબાઈ ની પણ એ પણ એક લેડીસ હતા તો પણ એ સક્ષમ કરી અને સારું યી હતીી એ અને કરરાતા
હમ સાચી વાત છે
હમ
એમને તો એવું કેવાય છે કે એમના પીઠ પાછળ છોકરું બાંધે
હા
બરાબર હવે આ મેન વસ્તુ તો શું છે કે પોતે સ્ત્રી અને સ્ત્રી હવે આમ કેવાય કે એક બાળક હોય સ્ત્રીને લડવું હોય તો કઈ રીતે શક્ય
કઈ રીતે શક્ય છે
અને તલવાર લેવી એ કોઈ જીવી દે એવી વાત નથી
નથી
અને એટલા માટે જ રાણી લક્ષ્મીભાઈ આમ નામ પડ્યું એમ કે હતા એમડ લડ લડતવીર કેવાય એમ
લડત વર એક સ્ત્રી થઈને તમે લડી ડી કર્યા છોકરું હરે હતું તોય તોય સક્ષમ બન્યા હમ
સાચી વાત તો આવા આપણા ભારતના રત્નો કેવાયા બધા
હમ રત્નો કે આવાજ
આવા લોકો લડી અને આગળ વધ્યા અને આપણા જીવન આજે આપણે જીવીી છે તો એમના લીધે જ
એમને સાચી વાત છે
આપને આઝાદી ધારો કે મળી તો આઝાદી કોના લીધે મળી એમ
હા એમના યુગ પુરુષ ના હોય કરવાર મળ
હા જે જે લોકો એ ભોગ આપ્યો
હમ
બરાબર ચાહે મ તો ચંદ્રશેખર આઝાદ હોય સુભાષ સુભાષચંદ્ર બોઝ હોય એક ગમે તેટલાક ગમે આ બધા વીર ક્રાંતિકારી વીર હતા એમના લીધે આજે આપણે બેસી બેસી રહ્યા છીએ એમ શાંતિથી
અ બેેશસી ર રહયા છે હી વાચી
નહી તો આપડણે શાંતિપૂર્વક જીવી ના
ના જીવી શકીએ એ આજે ગુલામી કરવી પડે અંગ્રેજીઓને અંગ્રેજી ન શન ચાલતું હોત હમ હમ સો ટ અંગ્રેજની સાથે ચાર દિવ આપડે ગુલાબી વી પડ
સાચી માની લો કે તમેવે ફન કાપવાનો એન્ડિંગમાં આઈ ગયો છે
હમ હમ
એક સરસ બીજી વાત કરવી હતી પણ
કાને લાઈ કોઈ વાંધ નહી એ બધું બસ ચાલે જાય છે બીજી તોલા
બસ આ રીતે વાત થોડી થોડી કરતું રે આનું એ લોકો અઠવાડિયે હા અઠવાડિયાે દસ દિવસ સુધી પેમેન્ટ કરે છે એ લોકો